મિત્ર નમસ્કાર
હા મિત્ર તો મિત્ર તમે ફ્રીજ તો છો ને હમણાં
હા મિત્ર હમણાં હું ફ્ર્રીજ છું મ ઘણા દિવસ પછી તમે યાદ કર્યા હું તમને યાદ કરતો જ હતો એટલા વારમાં તો મિત્રો તમાર ફોન આવ્યો અને- હું ઘણો મિત્ર આનંદિત થઇ ગયો
હા મિત્રો પરંતુ મિત્ર અમારા ઘરે થોડું વાવણી ને એવું ચાલતુ હતું તો મિત્ર એના લીધે હું તમારા પર કોલ ન કરી શક્યો તો મિત્ર સોરી પરંતુ મિત્ર આજે આપણે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને મિત્રો ટોપિક નું નામ છે મિત્ર તો મિત્રો આ આપણે આજે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને મિત્ર ટોપિક નું નામ છે મિત્ર આપણે સમય નું મહત્વ કે મિત્ર સમય નું મહત્વ વિદ્યાર્થી જીવનમાં અને આપણા બધા જીવનમા શું મહત્વ છે એના વિશે થોડું જણાવશો
હા મિત્ર સમય નું મહત્ત્વ એ ખુબ જ જરૂરી છે. જો આપણે સમયને સાચવી ના શક્યા તો પછી આપણે આપણા જીવનમાં આગળ વધી શકતા નથી અને ખાસ કરીને હું તો. સમય નો મહત મહત્વ છે. એ ખૂબ જ જરૂરી છે મિત્ર અને ખાસ કરીને જો સમય નુ મહત્ત્વ આપણે અ સમય અનુસાર આપણે જીવનમાં પાલન કરવું જોઈએ. અને ખાસ સમય જો એક વાર પસાર થઈ જાય. તો કેહેવાય છે ને આ પેલું ગીત છે. પાણી આવ્યા પેલા તું બાંધી લેજ પાડ રે. જો એક વાર આપણા જીવન માંથી સમય વીતી જતો હોય છે. તો એ આપણે કેટલી. આપણ એ સમય પાછો આવી શકતો નથી ખાસ કરીને જો કેમ તો તમને સમય એ માનવ જીવન માટે એક અમૂલ્ય એવી ભેટ છે જો દુનિયામાં કેટલા વ્યક્તિઓ જે છે એ પોતાનો સમય ગુમાવે છે અને પાછો મેળવવાનો પ્રયત્ન કર્યો છે પણ એક વાર સમય નીકળી ગયા પછી એ મેળવી શકાતો નથી મિત્રો અને એક વાર સમય પસાર થઈ ગયા પછી એજ એ સમયે એક ક્ષણ એ પાછો આવતું નથી જેમ કે અ વરસાદ એક વાર પડી જાય છે અને એ એ વરસાદ ના એટલે વા વાદર માંથી જે વરસાદ પડે છે એ વરસાદ જમીન પર પૃથ્વી પર આવી જાય છે જમીન પર આવી જાય છે અને પાછો એ વરસાદ નું ટીપું જો આપણે અ વાદળામાં ભરી શકે ભરી શકતા નથી તેવી કે આ સમય ન પણ એવી જ રીતે એક અંદાજિત્ર અને આપડ સમય નો જે કહ તો તમને સમય ન એ મહત્વ એ દરેક વ્યક્તિ એ સમજવી જોઈએ જો વ્યક્તિને સમજે તો એ પોતાને ઘણું દુખી માની શકાય કેમ કે જો સમય છે એ સફળતા રીતે અ સદ ઉપયોગ કરીને બનાવવો જોઈએ અને ખાસ કરીને અ જે જીવનમાં કેટલાક વ્યક્તિઓ સફળ થાય છે તો એ સફળ વ્યક્તિઓને એ સમય નું મહત્વ જાણી લીધું હોય છે અને ખાસ કરીને ક્યાં તો અ જે સતતને વહેતી નદીઓ છે તમે જોઈ જ હશે અને ખાસ કરીને તમને કેમ તો જે વ્યક્તિ સમય ન મૂલ્યો સમમે જે છે અને તેનો ઉપયોગ કરે છે અને તેના કારણે તે વ્યક્તિ જીવનમાં ચોક્કસ સફળ માર્ગ પસંદ કરે સફળતા પ્રાપ્ત કરે છે અને ખાસ કરીને તમને કહ તો સમય એટલે કે જીવન એટલે ખાસ કરીને સમય સાથે જીવન બને સરખાવી શકાય છે જેમ કે જીવન પણ સરખું જ છે અને સમય પણ સરખો જ છે બને બનેલી ઘટનાઓ આપણે અવનવર રીતે યાદ રાખવી જોઈએ ખાસ કરીને અ આપણને એક દિવસમાં ચોવીસ કલાક મળે છે પરંતુ સફળતા મળવા માટે આપણે કયો સમય પસંદ કરીએ છેએ ને એ ખૂબ જ અગત્યનો છે એ ખાસ કરીને હું તને જણાવવા માંગુ છું અને ખાસ કરીને કેમ તો સમય દિવસ સમય કોઈ દિવસ સટક નથી સમય પોતાની એ રીતે ચાલ્યા જ કરે છે અને જો માણસ અથવા વ્યક્તિ સમયને બગાડ કરી નાખે તો એમ ગણવું કે જીવનનો બગાડ કરી નાખ્યો અને તમને કહો તો સમય જે આપણા જીવનમાં મળે છે એક અમૂલ્ય છે જેના કારણે જો પૈસા ગુમાવી શકે છે તો આપણને પૈસા ફરીથી આપણને મળી શકે પરંતુ જો આપણે સમય ગુમાવી શકીએ તો આપણે ફરીથી મેળવવાનું ખુબ જ તકલીફ તકલીફ પડી જાય છે કેમકે એ સરકાર જ સમય આપતો નથી અને આપણે સમય નું મહત્વ તાથી અને નિયમિત જવાબદાર રીતે આપણે જો નિભાવીશું તો ચોક્કસ આપણે પોતાના કાર્યમાં હંમેશાના માટે સફળ જ થઈશું તમે કહ્યું તે પ્રમાણે વિદ્યાર્થી જીવનમાં સમયનું ખુબ જ વિશેષ મહત્વ છે મિત્ર અને ખાસ કરીને કહું તો તને અભ્યાસ અને રમત ગમત અને વાંચન અને આરામ માટે યોગ્ય સમયપત્રક બનાવવું જોઈએ જેથી કરીને સમયસર અભ્યાસ થાય અને સારા પરીક્ષામાં સારા ગણે પાસ થઈ શકાય અને સમયનો બગાડ કરનાર વ વિદ્યાર્થીઓ જે હોય છે તે લોકો પાછળ પડી જાય છે અને જયારે સમય નો સદઉપયોગ કરનાર વ્યક્તિ અને એ આગળ રીતે પહોંચે છે અને પોતાનું કારકિર્દી બનાવે છે અને તને ખાસ રીતે કો તો સમય નું આયોજન તું કેવી રીતે કરે છે તે મને તું જણાવી શકીશ
હા મિત્ર તમારી વાત મિત્ર ખુબ જ સાચી છે અને મિત્ર કેવાય છે ને કે સોના કરતા સમય વધારે કિંમતી છે એટલે કે મિત્ર આપણે જે બોહે આપડે ખોવાયેલું સોનું હોય એ આપણે ફરીથી લાવી શકીએ છે મિત્રો પરંતુ મિત્ર જયારે આપણે ખોવાયેલો સમય એ આપણે પાછો લાવી ના શકીએ એટલે જ મિત્ર કેવામાં આવે છે કે સોના કરતા સમય વધારે કિંમતી છે અને મિત્રો ખાસ કરીને હું તમને જાણવા માગુ છું કે જે પણ જે મહાન વ્યક્તિઓ છે જે મહાપુરુષો છે એ એ મહાપુરુષો પણ સમય સાથે ચાલતા હતા એ લોકોએ સમયને સમજ્યું અને સમય સાથે ચાલતા હતા ક્યારે પણ મિત્ર આપણે એ વિચારવું ના જોઈએ કે સમય સમય આપણી રાહ જો રહ્યો પરંતુ મિત્ર સમય ક્યારે કોઈ નો રાહ નથી જોતું અને મિત્ર સમય ભલ ભલાને રડાવી દેતો હોય છે એટલે મિત્ર આપણે કોઈ પણ કાર્ય સમયસર કરવું જોઈએ અને મિત્ર આપણે જે પણ કાર્ય કરવાનું હોય એમાં આપણે સો ટકા આપણે યોગદાન આપવું જોઈએ અને મિત્રો આપણે જે પણ જગ્યાએ હોઈએ એ જગ્યાએ આપણે સમય સાથે યોગ્ય રીતે એ વર્ક કરવું જોઈએ અને હું તમને ખાસ જણવા માંગુ છું કે કોઈ પણ તકલીફ હોય એવા પણ સંજોગો હોય તો મિત્ર આપણને એ એવું ના સમજવું જોઈએ કે આપણો સમય ખરાબ છે પરંતુ મિત્ર આપણે એ સમય સાથે યોગ્ય રીતે રેવું જોઈએ તો મિત્રો તમે આ વાતને આગળ લઈ જતા તમે વધુ માહિતી
હા મિત્રો તે પ્રમાણે સમય કોઈની રાહ જોતું નથી અને આપણે તને કે સમયમાં આપણે યોગ્ય પ્રકારારે આપણે જે સમય નું આયોજન કરતા શીખી ગયા આપણે જીવન જીવ તો શીખી એમ જ તને કહેવા માંગીશ અને આપણે આપણા જીવનમાં જે સમય છે એ સમય તો સફળતા ની ચાવી છે દરેક વ્યક્તિ પોતાનું દૈનિક દરરોજ નુ કાર્ય કરવા માટે દરરોજ અને દોરોજ આયોજન બનાતો હોય છે પણ ખાસ કરીને કોઈ કોઈ એવું કરે છે કે હું કાલે કરીશું કાલે કરીશું કાલે અને કાલે કાલે અને કાલ કોઈ દિવસ આવતી નથી અને
એવી રીતે તે વ્યક્તિ પાછળ જાય છે અને ખાસ કરીને કે ઉતર અ જે મહાત્મા ગાંધી છે પછી કેવાય છે કે ડો. એપીજે અબ્દુલ કલામ પછી આપણે સ્વામી વિવેકાનંદ, જે સમય નો સદઉપયોગ કરીને જીવનમાં મહાન, ફળતા મિત્ર પ્રાપ્ત કરીએ એ લોકો એ શાના કારણે, તેમને પોતાના જીવનમાં સમયનું મહત્વ સમજી લીધું અને, સમય ના સાથે લોકો ચાલ્યા અને સમયનો, આપણે કોઈ વખત હમણાં તને કહ્યું તો, સમય ના આપણે દુરઉપયોગ પણ, કરી નાખીએ છીએ આપણે આજેના સમયમાં આપણે જીવીએ છીએ ત્યારે, આપણે હંમેશા મોબાઈલ આપણ સાથે જ હોય છે અને આપણે સોશિયલ મીડિયા પર, ઈન્સ્ટાગ્રામ પર ચાલ એક રીલ જો, એક રીલ જો એવું કરીને કરીને આપણે, સમયમાં બરબાદ કરી નાખતા હોય છે અને, એક રીલ ના કારણે સો રીલ જોવાઈ જાય છે અને પછી ખબર પડે છે અરે, મારો સમય તો બગડી ગયો છે પરંતુ એ બધી બાબતોનું, ખાસ કરીને ધ્યાન રાખવા માટે, એ બધું આપણે સમજવું ઉપયોગી છે અને ખાસ કરીને પરંતુ સમયનું પાલન આપણે, જોઈ તો આપણે શાળાઓમાં ઓફિસમાં આપણે કઈ જગ્યાએ કાર્ય, પહોચવું જોઈએ એ સારી રીતે આપણને, શિખવામાં આવે છે. અને ખાસ કરીને એ સમય એ શિસ્ત અને આત્મવિશ્વાસ, વધે છે અને જે સમય, ખૂબ જ કિંમતી છે અને સમયનું, ચોક્કસપણે મિત્ર તો પાલન કરતો હશે અને હવે, પણ જો, તે સ્ટાર્ટ ના કરી હશે તો સમયનો ચોક્કસ પણે ઉપયોગ કરજે,
હમ.
અને એ, સમયનો સદ ઉપયોગ કરીને તારું પોતાનું કારકિર્દી બનાવજે, અને તારા મિત્રોને પણ, ધ્યાન રાખીને અને બધા મિત્રોને, પણ સારી રીતે સાચવીને એ સમયના વિશે મિત્ર, તું કેજે મિત્ર હને મિત્ર.
હા મિત્ર અને મિત્ર તને તમે જે આટલો, સમય એમને આપ્યો એના બદલ મિત્રો ધન્યવાદ મિત્ર.